નમસ્તે. હું એક એવા વિષય પર ચર્ચા કરવા માંગુ છું, જે દરેક ભારતીય માટે ગૌરવની વાત. આપણે ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ અને વિવિધતા વિશે ઘણી વખત સાંભળી. છીએ, પરંતુ તેની પરંપરા વિશે ઊંડાણ પૂર્વક વિચારવાની તક બહુ ઓછી મળે છે. ભારત હજારો વર્ષોથી પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ માટે સમગ્ર વિશ્વમાં ઓળખાય છે. અહીં દરેક ધર્મો પાસાઓ, ભૂષાઓ અને જીવનશૈલીઓ હોવા છતાં લોકો એકતા અને ભાઈચારા ની ભાવના સાથે રહે છે. મને લાગે છે કે ભારતની પરંપરા માત્ર જૂની માન્યતાઓ નથી. પરંતુ જીવનને સુખી, શિસ્તબદ્ધ અને મૂલ્યવાન બનાવવાનો એક સુંદર માર્ગ છે. તેથી આજે આપણે ભારતની પરંપરા વિશે વિગતવાર ચર્ચા કરવાના છીએ.
હા, અને ભારતની સૌથી મોટી વિશેષતા એ છે કે વિવિધતામાં રહેલી એકતા. આપણા દેશમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, જૈન, બૌદ્ધ, પારસી વગેરે અલગ-અલગ ધર્મ ના લોકો રહે છે. દરેક ધર્મ ના લોકો પોતાનો તહેવાર તિ-રીવાજો, નિયમો, પરંપરાઓ, ધાર્મિક પરંપરાઓ છતાં હોવા લોકો એકબીજાના તહેવારોમાં પરંપરાઓ છે. છતાં લોકો એકબીજાના તહેવારોમાં પણ આનંદથી ભાગ લે છે દિવાળીની ઈદ ક્રિસમસ ગુરુનાગ. જયંત મહાવીર જયંતિ અને બુદ્ધ પરિવાર માં જેવા તહેવારો. મગ્ર દેશમાં ખુશી અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. જે ભારતની સૌથી મોટી ઓળખ છે અહીં ભિન્નતા હોવા છતાં લોકો જોવામાં જોવા મળે છે વિશ્વમાં ઘણા આ વિશેષતા પ્રસાસ થયેલી છે.
એક બીજી મહત્વની પરંપરા આપણા સંયુક્ત પરિવારની છે પહેલાના સમયમાં એક કજ કરમાં દાદા દાદી કાકા કાકી ભાઈ બહેન. સાથે રહેતા હતા આજે ભલે નાના પરિવારો વ તી રહ્યા હોય છતાં સંયુક્ત પરિવાર ની ભાવના હજુ પણ ઘણા કરમાં જોવા મળે. છે આ પરંપરાથી બાળકોને સંસ્કાર જવાબદારી અને વડીલોનો આદર શીખવા મળે છે. દાદા દાદી પાસેથી વાર્તાઓ સાંભળવી પરિવાર સાથે ભોજન કરવું અને દરેક સુખ દુખમાં એકબીજા નો સાથ આપો એ ભારતીય જીવન શૈલીનો સૌ મહત્વનો પાગ છે આપ પરંપરા પરિવારને એક સાથે રાખે છે અને સંબંધોને મજબૂત બનાવે છે.
હા મને ભારતની નમસ્તે કરવાની પરંપરા પણ ખૂબ ગમે છે જે પેલા બીજાના દેશમાં તો હેલો. એવું બોલે છે પણ ભારતમાં અમુક ટાઈમે શ્રીરામ જય શ્રીરામ નમસ્તે. જય શ્રી કૃષ્ણ એ બોલવા મને ખૂબ જ ગમે છે આજે સમગ્ર વિશ્વમાં લોકો નમસ્ શબ્દ અને તેની પાછળ અર્થને સમજી રહ્યા છે બંને હાથ જોડીને નમસ્તે. કરવું માત્ર અભિવાદન નથી પરંતુ સામેલી વ્યક્તિને પ્રત્યે આદર અને સન્માન વ્યક્ત કરવાની એક સુંદર રીત છે કોરોના મહાકમાલ પછી તો ઘણા લોકો દેશો એ પણ આ પરંપરા અપનાવે છે આ આદર્શ છે કે ભારતની પરંપરાઓ માત્ર આપણા માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાદાયક છે.
હા રાહુલ. અને ભારતની પરંપરાઓ માં યોગ અને આયુર્વેદ નું પણ ખુબ મહત્વ છે હજારો વર્ષ પહેલા આપણા ઋષિ મુનિઓ યોગ્ય અને આયુર્વેદ દ્વારા સ્ જીવન જીવવાનો માર્ગ બતાવ્યો હતો આજે વિશ્વના અનેક દેશોમાં લો કો યોગ કરે છે અને દર વર્ષે એકવીસ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. આ ભારત માટે ગૌરવની વાત છે આયુર્વેદમાં કુદરતી ઔષધિઓ દ્વારા સારવાર કરવામાં આવે છે જે આજે પણ ખુબ લોકપ્રિય છે. આ પરંપરાઓ દર્શાવે છે કે આપણા પૂર્વજોનું જ્ઞાન
હું તે આપડો થે એ આપડો થે. મા માછીને હ વય છે. અ અક્ષર વાત કર ને એટલે. ના ના હોય રહુ છું. મયંક અત્યારે સુધી આપણે ભારતની પરંપરા વડીલો આદર વિવિધ માં એક સંયુક્ત પરિવાર અને યોગ્ય વિશે વાત કરી. પરંતુ એવું લાગે છે કે ભારતની પરંપરા સા. થી ઓળખ આપણા તહેવારોમાં જોવા મળે છે. વિશ્વમાં કદાચ કોઈ એવો દેશ હશે જે આખું. વર્ષ અલગ અલગ તહેવારો ઉજવી ઉજવણી થતી હોય. આપણા દેશોમાં દરેક ઋતુ દરેક મહિલાઓ અને દરેક પ્રદેશમાં. કોઈને કોઈ તહેવારો આવે છે દિવાળી હોળી નવરાત્રી મકરસક્રાંતિ. જન્માષ્ટમી ગણેશ ચતુર્થી ઓળખ બીહુ. પુંગ લક્ષા ભજન ઈ જને. ક્રિસમ જેવા તહેવારો માત્ર ધાર્મિક પ્રસંગો નથી પરંતુ લોકો. લોકો વચ્ચે પ્રેમ એકતા અને ભાઈચારાની. ભાવના વધારવા માટે અવસર છે દરેક તહેવાર પાછળ કોઈને કોઈ ઐતિહાસિક. ચિહનો તો રહેલા જ છે જેમ કે દિવાળીમાં પણ અન્ય તહેવારોમાં. પણ જોવા મળે છે અથવા અત્ય. મહવ પણ છુપાયેલું હોય છે જયારે આખો પરિવાર એક સાથે ભેગો થાય ત્યારેવા. ઉજવે છે ત્યારે સંબંધો વધુ મજબૂત બને છે તેમાં નવી પેઢીનો. વિકાસ થઈ નવી પેઢી પણ આપણી સંસ્કૃતિ વિશે જાણી શકે છે.
કહ્યું ખાસ કરીને ગુજરાતની નવરાત્રી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે નવ દિવસ સુધી માતાજીને આરાધના. સાથે ગરબા અને દાંડિયા નું આયોજન થાય છે લોકો રંગબેરંગી. પરંપરાગત વસ્ત્રો પહેરે છે અને આનંદ થી નૃત્ય કરે છે તેવીજ રીતે દિવાળી ના સમયે. આખો ભારત દિવાથી જગમગી ઉઠે છે. લોકો પોતાના ઘરેથી સફાઈ કરે છે રંગોળી બનાવે છે નવા કપડાં પહેરે છે. અને મીઠાઈ વયચેની ખુશી ન ઉવે છે. હોળી રંગો નો તહેવાર છે જયારે રક્ષાબંધન ભાઈ બહેનમાં પ્રત્યકનું પ્રેનું. પ્રતિક છે આ બધા તહેવારો આપણને એકબીજા સાથે જોડે છે અને જીવનમાં આનંદ તથા. હકારાત્મકતા લાવે છે આજ ભારતની પરંપરાની સૌથી મોટી શક્તિ છે.
હા ભારતની સૌથી મોટી શક્તિ ભારતની પરંપરા છે આજના ભ. ભારતમાં ભારતની પરંપરા વેશભૂષા વિશે પણ વાત. કરવી જોઈએ આપણા દેશમાં જે દરેક રાજ્યની પોતાની અલગ અલગ ઓળખ છે. ગુજરાતમાં ચણઓ ચોળી અને ખ. કેડિયું રાજસ્થાનમાં રંગીલ પાઘડી પંજાબમાં સલાવર. કાશ્મીર કમજી અને મહારાષ્ટ્રમાં નવસારી સાડી પછી. દક્ષિણમાં જે આ ભારતમાં કાનજીવની સાડી અને કેરળમાં. કસાઉ વસ્ત્રો ખૂબ જ પ્રસિદ્ધ છે અને ગુજરાતમાં જે આપણે. જે પહેરણ પહેરીએ છીએ જે કંઠા લોકો પહેરણ પહેરે છે તે પણ. ખુબ જ પ્રખ્યાત છે ભારતમાં અને ગુજરાતમાં પુરુષો માટે ધોતી. કુર્તા અને શેરવાની. પણ પરંપરાગત વસ્ત્રો છે આજના સમયમાં લોકો આધુનિક. કપડા પહેરે છે પરંતુ તહેવારોને લગ્નમાં જે શોભે તે જ પહેરે છે. સંઘો હજુ પણ પરંપરા વસ્ત્રુ પહેરવા પસંદ કરે છે આ માત્ર ફેશન નથી. પરંતુ પોતાની સંસ્કૃતિ પ્રત્યેનો ગર્વ અને પ્રેમ છે.
બિલકુલ અને ભારતીય. ભોજન પણ આપણી પરંપરાનો ખૂબ મહત્વનો ભાગ છે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી. પશ્ચિમ સુધી દરેક રાજ્યની પોતાની આગવી વાનગીઓ છે ગુજરાતની ગુજરાતી થાળી પંજાબ. નું સરસોનુંું શાક અને મકાઈને રોટલી. દક્ષિણ ભારતની ઈટલી ઢોસા રાજસ્થાનની દાળવાટી ચુરમા મહારાષ્ટ્રનું વડાપ. પશ્ચિમ બંગાળની મીઠાઈઓ અને કાશ્મીરની વિશેષ વાનગીઓ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. આપણા ભોજનમાં માત્ર સ્વાદ જ નહીં પરંતુ આરોગ્ય અને ઋતુ અનુસાર પોષણ પણ. ધ્યાન રાખવામાં આવે છે. દરેક તહેવાર માટે અલગ મીઠાઈ અને ખાસ વાનગી બનાવવા બનાવવાની પરંપરા આજે પણ જીવંત છે.
હા, ભારતની જે તમે વાત કરી ભારત માં જે અલગ-અલગ લોકો અલગ-અલગ વાનગીઓ બનાવે છે, થી પરંપરા આજે પણ જીવિત છે, તમારું વાત સાચી છે. ભારતની ભાષામાં વિશે વિચાર કરીએ તો ખરેકખર આ ચાર્ય થાય છે, કે જે અલગ અલગ ભાષાઓમાં પણ ભારત દરેક ભાષાઓ સમજી શ કે છે. ભારતમાં દેશમાં સેંકડો ભાષઓ અને બોલીઓ બોલાય છે. ગુજરાત હિન્દી, અંગ્રેજી, મરાઠી, બંગાળી, તમિલનાડુ તેલુગુ, કન્નડ, મલયાળમ, પંજાબી, ઉર્દુ અને ઘણી અન્ય ભાષાઓ ભારતની સમૃદ્ધિ દર્શાવે છે. ભાષા અલગ હોવા છતાં લોકો એકબીજાનો આદર કરે છે અને પ્રેમથી રહે છે. ગુજરાતમાં તો ઘણા લોકો એવા છે જે દરેક દરેક ભાષાઓનો આદર કરે છે. દરેક ભાષાઓ તેમને આવડતી પણ હોય છે, જ્યારે બીજા લોકો ગુજરાતમાં આવે છે ત્યારે તે વાત કરીને તેમને સમજાવે છે કે ગુજરાતમાં શું શું આવેલું છે. હા, જયારે આપણે કોઈ નવા રાજ્યમાં જઈએ છીએ તો ત્યારે તેની ભાષા અને સંસ્કૃતિ વિશે નો પ્રયત્ન કરીએ છીએ. જે આપણા જ્ઞાનમાં વધારો કરે છે અને દેશ પ્રત્યેનો પ્રેમ અને જાગૃતિમાં પણ વધા
હા, ભારતે લોક કલ, લોક કલાઓ સંગીત અને નૃત્ય પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે. ભારતના તેમ કથક, કથકલી ઓડિશી, કુચીપુડી અને મણિપુરી જેવા શાસ્ત્રીય નૃત્યો આજે પણ લોકોમાં ખૂબજ લોકપ્રિય છે. ગુજરાત નો ગરબા, પંજાબ નો પાંગડો અને આસામ ન બિહુ નૃત્ય પોતાનો અલગ ઓળખ કરાવ છે. સંગીતની વાત કરીએ તો ભારતીય શાસ્ત્રીય સંગીત સમગ્ર વિશ્વમાં પોત અને થી ઓળખ બનાવે છે. આ બધી કલા માત્ર મનોરંજન માટે નથી, પરંતુ આપણે સંસ્કૃતિ અને ઇતિહાસને જીવંત રાખવાનું કામ પણ કરે છે.
હા, વાત તમારી સાચી જે આપને બ તમે વાત કરી કે ભારતની ભાષાઓ પણ ખુબ જ મહત્વની છે. તેજ તમે જોઈ શકો છો, ખરેકખર આજે તો તારી સાથે વાત કરવામાં પણ મને મજા આવે છે, કારણ કે પરંપરા માત્ર ભૂતકાળની નથી પરંતુ આજના જીવનમાં પણ એટલી જ જરૂરી છે, જો આપણે આપણી પાસે સંસ્કૃતિ તહેવારો ભોજન પરંપરાઓ સાચવી રાખીશું, તો આવનારી પેઢી પણ પોતાનો દેશ એને ગર્વ અનુભવી શકે છે, આધુનિક અપનાવી જોઈએ, આત આધુનિકતાના અપનાવી સારી વાત છે, પરંતુ પોતાની ઓળખ જાળવી રાખવા માટે આપણે જે ભૂતકાળની જે પરંપરાઓ પણ ન ભૂલવી જોઈએ.
હું પણ એજ માનું છું, રાહુલ. હું પણ એજ માનું છું. ભારતની સૌથી મોટી તાકાત તાકાત તેની જ યુવાનો ની જવાબદારી છે. આપણે મૂલ્યોને સમજીને જીવનમાં ઉતારીએ અને વિશ્વની પણ ભારતની મહાન પરંપરાઓ વિશે ધ્યાન કરીએ. જો આપણે આપણી દેશની સંસ્કૃતિ નું સન્માન કરીશું, તો ભારત ની ઓળખ આવનારા હજારો વર્ષો સુધી, ગૌરવ સાથે જીવંત રહેશે. શું આના માટે, તમે શું કેવ છો?
આ વાત તમારી સાચી છે. ભારતની સંસ્કૃતિઓ ભાષાઓ અને ધર્મોની પરંપરાઓ ધરાવતો દેશ કહેવામાં આપે છે, ભારતને. અહીં પરંપરાઓ હજારો વર્ષો જૂની છે, પણ અને આપણા પૂર્વજોની જે અમૂલ્ય ધરોફ. ભારતની પરંપરાઓ આપણને વડીલોનો આદર કરતા શીખવે છે. સત્ય બોલ સાચું બોલવું જે તેેશસે અહિંસા સહનશીલતા એકતા પ્રેમ સેવા સદગુણો શીખવે છે તહેવાર લોકનૃત્યો લોકસંગીત તો યોગ્ય આયુર્વેદ પહેરવેશ અને તેમની વિવિધ રીતિ રિવાજો ભારતની સમુદ્ર પરંપરાનું પ્રતિ બન છે પરંપરા સમાજમાં એકતા ભાઈચારા અને સંસ્કૃતિ ઓળખ જાળવી એ ખુબ જ મહત્વની છે. ભજવે છે આધુનિક યુગમાં નવી ટેકનોલોજી અપનાવવામાં આવે છે તમે જો. આજના સમયમાં ટેકનોલોજી કેટલો ઉપયોગ થાય છે છતાં પણ ભારત ટેક્નોલોજી સાથે જે આપણી જે પરંપરાઓ અને રીતિ રિવાજોને જાળવી રહ્યું છે પરંપરા અને સંસ્કૃતિ. જતન કરવું પણ એટલું જ જરૂરી છે જેટલું આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પણ જરૂરી છે તેથી ભારતની પરંપરા આપણા દેશ. નું ગૌરવ છે અને તેને જાળવી એ આપણે દરેક નાગરિકની ફરજ અનેજબ ારી બની રહી છે તમારું કઈ તમારે કઈ પરંપરા વિશે કહેવું હોય તો.
હા અને ભારતીય પરંપરા ન બીજો મહત્વપૂર્ણ પાસ એ છે કે અહીં લોકો સંબોધવા ખૂબ મહત્વ આપે છે આજના આધુિક યુગ માં ટેકનોલોજી વધી છે પરંતુ લોકો હજુ પણ તહેવારો લગ્ન અને કુટુંબના પ્રસંગોમાં એકબીજા સાથે મળવાનું પસંદ કરે છે લગ્નને પરંપરાઓ પણ ખૂબ રસપ્રદ છે અલગ અલગ રાજ્યોમાં લગ્નની રીતો અલગ હોય છે પરંતુ. દરેક જગ્યાએ પરિવાર અને સમાજ ન મહત્વ જોવા મળે છે લગ્ન માત્ર બે વ્યક્તિઓસ નથી માનવામાં આવતો પરંતુ બે પરિવારો ન મિલન માનવામાં આવે છે આ વિચારારા સંસ્કૃતિ અનોખી બનાવે છે સાથે જ સેવા દાન અને પરપકાળની ભાવના પણ ભારતીય પરંપરાઓનો મહત્વપૂર્ણ ભાગ છે. એકલો જ
હા વાત તમારી સાચી અમારી પણ ગુજરાતમાં પણ ઘણી બધી એવી પરંપરાઓ રહેલી છે જેને આપણે ગુજરા